હલો હલો હલો
હલો
હલો દીદી, કેમ છો?
બસ મજામાં છું.
ઘણા દિવસ પછી વાત કોલ કર્યો મેં તો
હા, બરાબર હ તું શું કરે છો?
હું પણ મજામાં છું આજે તો આખો દિવસ કામમાં હતી, વ્યસ્ત હતી આખો દિવસ પણ સાંજે થોડો સમય મળ્યો, એટલે વિચાર કર્યું કે કોલ કરું શાંતિ થી વાતચીત કરું તારી સાથે
બરાબર બઉ સારું કાર્ય કર્યું લેને તારી સાથે વાત કરી ને એટલે મને હર રોજ કેવું કે આમ હળવું ફીલ થાય. આજે તારી સાથે કઈ ખાસ થયું છે કે, પછી એમ જ મને યાદ કયરિ
આજે તો, આજે તો મારી એક મિત્ર સાથે થોડી ગેરસમજ થઈ ગઈ હતી, પછી તો અમે બંને શાંતિથી વાતચીત કરી ને, અંતે એકબીજાને માફ કરી દીધા ત્યાર પછી તો એવું વિચાર્યું કે, કોઈને માફ કરવું એટલે સહેલું તો નથી, પણ કદાચ એક એ એજ સૌથી મોટી વાત કેવાય કે કોકને આપણે માફ કરી દઈએ એમ
હા, તારી વાત તો સાચી છે, ઘણી વખત આપડે કેવું કે વિચારીએ કે આપણું, આપણું દિલ છે ને કોઈ એ દુભાવ્યું હોય ને તો, આપડે એને માફ કઈ રીતે કરવું એવું એક બહુ મોટો આપણને પ્રશ્ન હોતો હોય છે. પણ જયારે આપણે કોઈને માફ કરીએ ને ત્યારે આપણને સૌથી વધારે શાંતિ મળે એમને પણ શાંતિ મળે ને આપણને પણ શાંતિ મળે કે કઈ નઈ ચાલો એક બીજા ને માફ તો કરી દીધા આપડે
વાત તો તારી બરાબર છે પેલા તો મને લાગ્યું તું કે માફ કરવું એટલે પોતાની નબળાઈ કેવાય પોતાને નને થોડુંક નીચું જેવું લાગે એમ પર તો હવે ધીમે ધીમે સમજાઈ ગયું છે કે એ કે ના એ માફ કરવું એક ઘણું મોટા દિલની વાત કેવાય એમ ઘણું સારું કેવાય એમ જેનું હૃદય મોટુ હોય એ જેના અંદર થી સ્વભાવ સારો હોય એ એજ લોકો માફ કરી શક તા હોય છે
હા બરાબર છે ગુસ્સો કરવો તો કેવું કે સામાન્ય કેવાય કોઈ પણ વ્યક્ત ક્તિ ને સામાન્ય ગુસ્સો તો આવી જ જાતો હોય પણ જે મહત્વની વાત એ છે કે ગૂ ગુસ્સો છોડીને આપડે સંબંધને એક નવી તક આપીએ ને બસ ઈ એક મહત્વની વાત છે આપડે કોઈ પણ સંબંધ માં ધીરજ રાખીએ એકબીજાને સમજીએ એકબીજા જોડે પ્રેમથી વાત કરીએ તો એ આપણા જીવનમાં ખુબ જરૂરી છે એનાથી જ આપણું જીવન આગળ ચાલતું હોય છે
તારી સાથે ક્યારે એવું બન્યું છે ખરી કે તારે કોઈને માફ કરવું પડ્યું હોય ને તું એમને માફ કરી દે ને એવી રીતના ત્યારે તારી સાથે ક્યારે એ રીતનો બનાવ બયનો છે ખરી
હા મારી વા મારી સાથે પણ એવું એક વાર થયું હતું હું તને એમને હવે એક વાત કહું મારી એક ફ્રેન્ડ છે ને તો એમ મારી વાત નું કેવું કે આમ ખોટો અર્થ કાઢ્યો હતો શરૂઆતમાં મને તો બહુ જ દુઃખ થયું કે કેવું આપડા મિત્ર હોય ને આપ આપડી જ વાત નો ખોટો અર્થ કાઢે તો આપણને દુઃખ થાય તો પછી મેં ઘણા દિવસ સુધી છે ને તેની સાથે વાતય નહોતી કરી કારણ કે મને ખુબ જ દુઃખદ લાઈ ગયું હતું અંદરથી પછી એક દિવસ એને મને શાંતિ થી પોતાની ભૂલ સ્વીકારી અને માફી માગી તો આપડે કોઈ પણ વ્યક્તિ આપણને માફી માંગે તો આપ આપણને કેવું કે એના પ્રત્યે લાગણી કઈક અનુભવાય એટલે મિત્રતા જો સાચવવી હોય તો મારે પેલા તો ગુસ્સો છોડવો જ પડે એટલે પછી મેં એમને તક આપી અને એને માફ કરી દીધી
પછી તમે બંને પછી પાછા પેલા જેવા બની ગયા મિત્ર કે કઈ શું થયું હતું પછી
હા પછી તો કેવું કે માફ કરી દીધા એટલે પેલા જેવું તો થઈ ગયું હતું પણ એક સાચી વાત કહું ને તો ઘટના થી આજે ઘટના થઈ ને અમારી વચ્ચે એની કરતા મિત્રતા પેલા કરતા પણ વધારે મજબૂત થઈ ગઈ ઘણી વખત કેવું કે માફ ને સમજણ હોય ને એના એના લીધે પણ આપણા સંબંધ તૂટતા હોય છે ને પણ આપડે માફ કરી દઈએને તો એ સંબંધ આખો આપડે બચી જાય છે અને પાછું પેલા જેવું શરૂ થઈ જાય છે
અ વાત તો તારી સાચી છે પણ જો આ દરેક વ્યક્તિ નાની નાની વાતમાં પછી ગુસ્સો જ કરવા લાગે તો કદાચ સંબંધો લાંબા સ સમય સુધી ટકી પણ ના શકે કે એને ગુસ્સો ને લડાઈ ને એવું તેમનું તેમના જ રહી જાય લાંબો સમય સુધી સંબંધ આપડો ચાલી જ ના શકે
હા તે એકદમ સાચી વાત કરી આ ગુસ્સા ના લીધે તો ઘણા બધા એમના સંબંધો ખોઈ પણ બેસતા હોય છે આવું ઘણી વખત આપડી હાંરે કઈક ને કંઈક બનતું જ હોય આપણા જીવનમાં જેમ કે આપડા પરિવાર માં પણ આવું ક્યારેક થાતું હોય છે નાની મોટી વાત ના લીધે બધા એક બીજા જોડે ગુસ્સા થી વાત કરતા હોય યા તો કોઈ ભાઈ બહેન એમના માતા પિતા મિત્રો વચ્ચે ક્યાંક નો ક્યાંક તો કેવું કે મતભેદ થાતા જ હોય છે આપણા જીવનમાં પરંતુ કેવું કે દરેક વ્યક્તિને એક સમજ હોવી જોઈએ કે આપણેે આપડે સંબંધ કરતા વિશેષ શું છે એમ આવો મતભેદ થાય તો એની વચ્ચે અને સંબંધ વચ્ચે ક્યારેય તકરાર ન થાવી જોઈએ. અને વાત ને કોઈ સાચી માને કે ન માને કોઈ પણ ન આપણા ભૂલ હોય એને આપડે હંમેશા માફ કરી દેવા જોઈએ જેનાથી પેલા જેવું વાતાવરણ પાછું બનાઈ રહીને હંમેશા આવી વાતમાં છે ને મગજ ઉપર તણાવ અનુભવાય તો ગુસ્સો શાંત કરીને આપણે માફ કરી દેવાનું જેનાથી સુખભાઈ સુખમય વાતાવરણ પાછું જળવાઈ રહે.
મને યાદ છે હો આપડે આપડે પણ બાળપણમાં બંને કેટલી વાર ઝગડ તા તા નહી ક્યારેક તો હું તારી વસ્તુ લઈ લેતી તો ક્યારેક તું તો મારી વસ્તુ મજાક કરતી મારી સાથે મજાક કરતી ને વસ્તુ પણ લઈ લેતી પણ પરંતુ થોડી વાર પછી આપણે ફરીથી જોડે થઈ જવી હસવા લાગી બોલવા લાગી એવું કરતા આપડે નાનપણમાં તો કેટલું મસ્ત ઝઘડતા ને એવું બધું કરતા
હા એ દિવસ તો મને બઉ જ યાદ આવે અને હજી યાદ કરીને મને આજે પણ એટલું જ હસું આવે કે કેવું નાનપણમાં આપણે લડાઈ કરતા એકબીજા જોડે એ પણ કાઈ કારણ વગર જ તે તું મારી વસ્તુ તું લઈ લે તો મને તારા ઉપર ગુસ્સો આવે ગુસ્સામાં હું તને મારું યા હું તારે વાળ ખેંચું એવું હું તારી જોડે કર તે બધું યાદ કરી ને કેવું કામ બહુ હસવું આવે અત્યારે પણ અને આપડે કોઈકને કહીએ ને તો એમને પણ આપડા ઉપર હસવું આવે તો એ કેવું કે આમ બાળપણ નો પ્રેમ કેવાય આપણી વચ્ચે અ જો ગુસ તો તે એનો એ ગુસ્સો અત્યારે આપણે મગજ માં રાખ્યો હોય ને તો આપડે અત્યારે બોલવા જેવો પણ વ્યવહાર નો રહ્યો હોય અને કદાચ આ આપણી વચ્ચે અત્યારે જે પ્રેમ છે. ને એ પણ એટલો ના રહ્યો હોય કેવું કે એક બેન ને બીજા બેન લાગણી ને એવું બધું તો રેતું જ હોય છે. તો એ પછી બધું યાદ કરીને એ બધો પ્રેમને એ પણ જતું રહી.
આજકાલ તો લોકો સોશિયલ મીડિયા પર પણ અ નાની નાની વાતોમાં જ ઘડવા લાગે છે, પછી વર્ષો સુધી પણ બોલતા પણ નથી હવે તો એ રીતનો જમાનો થઈ ગયો છે ને તો એમના પર જ બધું ચાલે છે, લોકો બોલવાનું પણ બંધ કરી દીધું છે. એ રીતના કરતા કરતા એમાં ગુસ્સો પણ વધારે કરી દે છે.
હા કારણ કે કેઉ કે લોકો પોતાની કોઈ ભૂલ સ્વીકારવા તૈયાર જ નથી હોતા મને લાગે છે કે આપડે કોઈકને માફ તો કરી જ દેવા જોઈએ અને મેં તને માફ કયરી હોય તો એ તને પણ યાદગાર રહે અને મને પણ યાદગાર રહે એટલે કેવું કે માફ કરી દેવા જોઈએ અને જેનાથી જીવન ધ હોઈ ને આપડું એ સક્ષમ બનતું હોય છે,
હા ઘણી વખત તો સામેની વખતે માં માં માફી પણ માંગે ને છતાં પણ મનમાં તો ગુસ્સો રહી જ જાય છે. ગુસ્સો કાઢી કાઢી નાખવો જોઈએ કારણ કે ગુસ્સો રાખવાથી સૌથી વધારે નુકસાન આપ પણનેજ થાય છે આપ આપને જ અંદર ની અંદર આપડે કઈ ને કઈ ગુમાવી બેસીએ છીએ ગુસ્સા ના કારણે. હું તો એવું માનું છું કે આપડે પછી કોઈને માફ અં-અંદર થી નને પણ માફ કરી જ દેવા જોઈએ ગુસ્સો બધો કાઢી નાખવો જોઈએ.
હા તે એકદમ સાચું કહ્યું મનમાં કેવું કે એવું બધું રાખીયેને તો આપડે એ આપડી ને સામે વાળા વ્યક્તિની શાંતિ કેવું કે જતી રહેતી હોય છે. જયારે માફ કરી દઈએને તો આપડું બધું બધાનુ મન હળવું થઈ જાય છે, અને જીવન આગળ અહ સારી રીતે છેને જીવનમાં આગળ સારી રીતના આપણું અહ કેવું કે સંબંધ સારો એવો બની રહે છે.
એટલે જ ને માફ કરવું એ બીજાને ભેટ આપ વી નહી પણ આપડે પોતાને શાંતિ આપ-આપવી જોઈએ એમ આપડે અંદરથી આપ આપને શાંતિ થાવ રાખવી જોઈએ આપડે તો માફ કરી દેવા જોઈએ લોકોને પણ.
હા બરાબર છે, હું પણ એજ માનું છું કે જેવી આ વ્યક્તિ છેને જે માફ કરેને ઈ અંદર થી આમ વધારે એમને મજબૂત એમનું દિલને મગજ રહે છે.
હવે તો હું વિચારું છું કે હું પણ પ્રયત્નો કરીશ કે નાની નાની વાતોમાં ગુસ્સો ન કરું એમ. જોકે કોઈ ભૂલ કરે અને તેને પોતાની ભૂલનો એ અહેસાસ થઈ જાય તો તે તો તો તેને એકજ જરૂર તેને તક મળવી જોઈએ જરૂર થી તક મળે હું તો એવું માનું છું.
હા ઈજ સાચો રસ્તો છે ને જીવન આપડું ખુબ નાનું એવું છે. દરેક વાતનું આપડે દુઃખ એમ જ એમ જ મગજમાં રાખીએ ને તો આપડે ક્યારેય ખુશી થી જીવીજ નહી શકીએ.
આજે તો તારી સાથે વાત કરીને મને એટલું તો સમજાય ગયુ એટલું તો હું માનું જ છું કે માફ કરી દેવું જોઈએ, આપડે લોકોને. એ એક શબ્દ એક જ શબ્દ છે ને માફી પ માફી માંગવા માટે આપણેે એને માફ કરી દેવું જોઈએ પરંતુ એક એવી શક્તિ છે જે સંબંધોને સાચવી પણ લે છે, અને શાંતિ પણ આપણને આપણને આપે છે. હા એના કારણે આપણે સંબંધોમાં અહ હસી મજાકને એવું પાછું બધું લાવી પણ શકીએ છીએ.
હા બરાબર છે. આપડે બધા તો ભૂલ કરતા જ જોઈએ જીવનમાં એટલે બીજાની ભૂલ સમજવાની એમને સમય આપવાનો ને માફ કરવાની ટેવ આપડે હંમેશા આપડે જીવનમાં રાખ વાની જ.
આજે આખરે બહુ સરસ જ વાત થઈ ગઈ નહી આપડી સાથે? હવે આજેતો હવેતો જયારે કોઈ પણ વાતને લઈને ગુસ્સો આવે ને ત્યારે તો હું આજ આજની જ વાત યાદ કરી લેશું છે કે આપડે કોઈ દિવસ ગુસ્સોને આમ નહી કરવો જોઈએ એમ.
હા કેવું કે ગુસ્સો કરવાથી કઈ સમાધાન નથી થતું એનાથી આપ પડી વાત હંમેશા બગડતી જ હોય છે. એટલે આપડે હંમેશા એકબીજાને માફ કરવાનું જીવનમાં રાખવું જોઈએ.
જરૂર થી હવે તો કઈ નહી ચાલો તો હવે પછી ધ્યાન રાખજે હવે હું મારો. કોલ મુકું.
હા તું પણ ધ્યાન રાખજે આવજો
આવજો ફરીથી આપણે જલ્દી વાત કરશું બીજું તો શું
હા.